હલો.
હલો.
હાઈ કેમ છો, મજામાં તમે બતાવો કેમ છો.
મજામાં મજામાં સારું ચાલે છે મજામાં.
મજામાં.
શું કરો છો હાલ.
અત્યારે તો કશું નથી. જમવાનું પતિ ગયું હમ્મ ખાવાનું પતિ ગયું.
હા પતિ ગયું બસ હાલ ફ્રી બેઠા હતા. અચ્છા અમે બસ. હાલ વસુ સુવાની જ તૈયારી છે હાલ તો.
તમારી જ.
હા અમારી બી બસ સુવાની તૈયારી છે હાલ તો હવે.
હા મારી પણ આવુંજ ટાઈમ થાય થઈ જશે.
અચ્છા શું કરો છો તમે હા હવે.
હવે તો કશું નહી ઘરે જમાં બસ બાળકોને જોવાનું. બધું કામ કરવાનું.
અચ્છા મતલબ હાઉસ હાઉસ વાઇફ.
હાઉસવાઈફ હમ્મ હાલમાં તમે શું કરો છો.
હું હાલ સ્ટડી કરું છું.
તમે સ્ટડી કરો છો.
હા સ્ટડી કરું છું હાલ અગિયારમાંમાં છું.
પછી તમે અગિયાર માં આવશો.
હા હાલ તો અગિયાર માં છુ.
હહ હું મારા. એક દિકડી છે એક છોકરો છે.
અના અચ્છા બંનેના મોટા છે કે નાના છે હાલ.
હમ દીકરી આઠમી ધોરણમાં ભણે છે.
અચ્છા
હમ અને છોકરો સાતવી દોરણો માં
સાતમા ધોરણ માં સારું કેવાય કેટલા મેમ્બરો છો, તમે
અમે પાંચ મેમ્બર્સ છેને
પાંચ મેમ્બરો છો સારું સારું ક્યાં રહો છો તમે હાલ
હમ ગુજરાત એમપી માં
એમપીમા
હા
કઈ બાજુ એમપીમા
એ જબલપુર બાજુ
અચ્છા જબલપુર શું શું છે, તમારી જબલપુ લમાં ફરવા માટે
અમારે અહિયાં તો બધું હુ છે ત મોટા પર્વત અહં છે. આ એરિયા પર્વતો માટે ફેમસ છે.
અચ્છા
હા
મધ્યપ્રદેશ
હમ અહિયાં દ્વાર દ્વારિકા ઘાટ છે. અને ફરવા માટે બધું કુશ છે.
મલ
હા હા બધું મોલ પણ છે.
અચ્છા
હા
કે આવ્યા છો, ક્યારે આવ્યા છો પાલનપુરમાં ફરવા માટે
ના પાલનપુર નથી આવ્યા
અંબાજી
અંબાજી પણ હું નહી, નથી આવી
ખબર છે, એમ બાજી
ખબર છે ને મારા સગા સંબંધીઓ બધા જ ગયા છે.
અચ્છા અચ્છા જાજો ક્યારે ફરવા બહુ સારું છે.
હા મારી બેન પણ ગઈ. હા મને જવાનું હતું પર રહી ગયું છે.
અચ્છા ના ના ક્યારે જાજો બહુ મસ્ત છે અંબાજી તો એટલોું મસ્ત છે મતલબ માતા ન તીર્થ સ્થાન છે પણ એટલ મસ્ત મંદિર છેને. મતલબ પેલે તો એક દિલ ખુશ થઈ જાય કે હા કયા ગયા નથી પર એ મસ્ત છે.
હવ
હા હે ભલે છે, ભલે નાનુંશહેર પર માથાનો માતા ન સ્થાન છે એટલો મસ્ત છે, ને પેલે મતલબ અ પૂનમમાં પૂનમમાં જાતા રહે છે પબ્લિકો તો
અચ્છા બધા લોકો જ
હા બધા લોકો જતા રહે માઉન્ટ આવયા છો માઉન્ટ આબુ
ના હું નથી આવી મારી બેન અને મારી બાઈ આવ્યા છે ત્યાં તે બતાવે છે કે ખુબ જ સારું છે
અચ્છા
હમ
અંબાજી માતાના મંદિર પછી ગબ્બર પર છે. ટ્રોલી ટ્રોલી જાય છે ગબ્બર ગબ્બર છે.
અચ્છા ગબર
હા ગબ્ર છે એ પેલે માતા માતાજી એના સ્થાપિત છે, એ એટલે મતલબ પહાડો પર છે, એ તો
હમ્મ તે ત્યાં મતલબ શું ફેમસ છે ત્યાં અંબાજીમાં અંબાજીમાંદી હમ્મ
મતલબ અંબાજીમાં શું એ છે તો માતાનું મંદિર
માતા નો ઉસળી
માતા ન મંદિરે માતા નો પેલા અંબાજી છે પછી માઉન્ટ આબુ છે ગબ્બર પણ છે ફરવા ફરવા માટે હૈ
વરસાદ મો વરસાદના મોસમમાં નથી જઈ શકે ને
ના વરસાદમાં નહી કેમ કે પેલા રોડ છે ને તો એટલે અ તો વ વીકલો નાાય વીકલો નહી જતા પહેલે વરસાદના મોસમમાં એટલે જાય તો છે પણ શું મતલબ એક અ એક્સિડન્ટ થઈ જાય છે તે રિસ્ક છે બઉું કેમ કે પહાડો પડ છે તો એટલે જવા માટે બહુ જ સોચવું પડે કે રિસ્ક રિસ્ક છે આબ
લેવું કે ના લેવું વિચારવું પડે વે આવું ને
એક તો વરસાદનું મોસમ અને રોડ પણ અ ખરાબ છે આટલે એટલે એને કે બલથી વિચારવું પડે કે જાય જાઉ કે નહી જાઉ
અમારા અહિયાં પણ એક મંદિર છે તે પેલા માતાજી નું સે મૈયર કહેવાય છે
ત્યાં પણ ટ્રોલી જાય છે આવી જ રીતે અંબાજી
અંબાજી
જેમ જેમ
અચ્છા
હમ્મ ત્યાં ગયા છે અમે પણ ત્યાં ફેમસ છે શારદા માતા નું મંદર છે તે પેલે સરસ્વતી માતાનું હમ્મ તે શારદે કહેવાય સરસ્વતી માતા ને નવરાત્રી માં ક્યાં ત્યાં મંદિર
નહી નહી રમવા જાાવ છો નવરાત્રીમાં
ના હું જોવા જોવા જોવા માટે જાઉં છું
અચ્છા જોવા માટે કયો ફેસ્ટિવલ ગમે છે તમને
મને તો બધું જ ગમે છે પણ પેલા દિવાળી ગરબા પણ મને બહુ ગમે છે પર કરવા માટે ને જોવા માટે જાઉ શું લાગતું બઉ છે કે હું પણ કરું હું પણ ક
અચ્છા આ આવડતા નથી એમ
આવડે છે પર મારા થાય નથી કેવી રીતે જવાનું તે ફ્રેન્ડ સર્કલ યા ટાઈમ મતલબ સૂટ નથી થતું
અચ્છા અચ્છા
હમ તે માટે ફ ટાઈમ નીકળવું પડે ને
હા કેમ કે રાત્રે નવ વાગે થી ચાલુ થાય એને બે ત્રણ વાગે ખતમ થાય છે.
હા અહિયા અમારા અહિયાં મતલબ એટલું નથી જેટલા ગુજરાતમાં છે
હા ગુજરાતમાં મતલબ ગરબા ફેમસ છે એટલે
નો લોકપ્રિય છે ને અને અહિયા પણ બહ મતલબ ક્રેઝ થઈ ગયું છે અહિયાં અહિયાં ક્લબમાં ક્લબમાં અને એના હોટલ્સમાં વધારે જગ્યા પણ થાય છે મોલ ના ના હોટલ અને હ ફોર્મ્સ ક્લબમાં ફોર્મમાં વધુ વધી ગયું છે. અહ પણ જયારે હું પેણીને અહં આવી હતી ને લગ્ન પછી ત્યારે નથી થતા અ અહિયાં અત્યારે તો બધું ક્રેઝ થઈ ગયું છે, ગરબાનું હ ગુજરાતી વધારે અહિયાં થવા લાગ્યું છે.
અચ્છા ગુજરાતી રહે છે, પે પહેલે બી ગુજરાતી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં બી ગુજરાતી રહે છે, હવે
ના ગુજરાતી નથી રતા બટ ટીવીમાં ને જોઈને
અચ્છા જોવે છે, એટલે ક્રેઝ વધી ગયો છે.
વધી ગયું છે, બાકી બધા આપણા સિંધી આમાં તો બધું જ ક્રેસ છે, બધા તહેવારો માટે બધા
ક સિંધીને તો સિ સિંધીઓને તો જે બી ફેસ્ટીિવલ બોલો
હમ બધું જ ગમે પણ છે, અને કરે પણ છે.
હા કરે પણ છે, એન્જોય ભલે કઈ બી બે ત્રણ કલાક નો બી થાય છે, પણ ગમે છે, હા યાર તો આ ના કર્યું તો શું કર્યું હવે
હા અહં પણ બધું બધું લેડીઝ નાની છોકરીઓ તો પણ છે. પણ બધું લેડીઝ પણ મારી ઉંમરે મારા મોટાથી બધી જ લેડીઝ બહુ ક્રેઝી છે.
ટ્યુમર સુધી
હમ બધું બધું
અચ્છા તમારા છોકરા કયા સ્કૂલમાં ભણે છે.
તે કોન્વેન્ટ સ્કૂલ માં
અચ્છાઇંગ્િશ મીડયમ કે ગુજરાતી મીડયમ
ના ના ઇંગ્લિશ મીડિયમ હ પ્રોપરંગ્િ મીડિયમ ક્રિ સ્કૂલમાં ભણે છે.
અચ્છા અચ્છા
હમ અહિયાં ફેમસ છે, તે અને એમપીનું મીન્સ જબલપુર ના જે એરિયા આપ રહે છે, વિસ્તારમાં રહીએ છ છે. ત્યાંનું ફેમસ સ્કૂલ છે. તે ક્રિશ્ચન સ્કૂલ છે, હમ સારું સ્કૂલ છે.
તમારે પેલી કઈ ડીશ મતલબ ચાલે છે. ફેમસ કઈ ડીશ છે, ખાવા માટે
અરે અહીિયા
હા
હમ મને હવે તો ધ્યાન નથી હોડતી
અચ્છા મતલબ ધ્યાન નહી આવડતું.
તે પેલા પાણીપુડી બઉુ ગમે છે બધા લોકો,
અચ્છા પાાનપુરી ફેમસ છે,
ફેમસ છે, અહિયાં પાનીપુરી ને શું બોલવાનું આવે છે, ખબર છે, તમને
હ હાને ખબર નહી
અહિયાં ફુલકી કેવાય હ મ પેલા જવારે હ અહિયાં આવી ને મારી સાસુ એ કઈ તમે ફુલકી ખાવ છો પલકી ખાવ છો હું સમજી ત ઠીક શું બોલે છેુલ શું
ફુલકીને ફુલકો ફુલકીને ફૂલકો ના કહેવાય સિંધીમાં ફુલકો
હા, આપણા સિંધી માં ફૂલકો કેહેવાય તે ફુલકી ખાયશો. ત્યાં બધી મતલબ જે વાગીઓ અને સબ્જીમાં બધું નામ ડિફરન્ટ હતા, હવે તો આવી ગયા છે, આદત પડી ગે છે, મને હાલાકી આટલું બધું અચરજ ના લાગ્યું કે કેમ કે પેલા મહારાષ્ટ્રમાં ઉલ્લાસનગરમાં તે પાનીભોળીને બટન કહેવાય.
બટન સ્વિચ બટન
માસી એ મને કીધું, તમને બતા નાની ગઈ હતી ત્યારે ત્યાં ગઈ હતી. તો ત્યારે મને ક બટન ખાવશો બટન ખાવશો તો હું ક ના હું બટ ટન કેવી રીતે ખાવ, હું બોલી અરે બ બ સારું છે બહુ મસ્ત લાગે. તો હું ના હું ના ખાઉં બટન
મે કન્ફ્યુઝ થઈ જાય છે. કે આસું કે હૈે ખબર ન ખબર ન પડતી હોય આસું કે હ બોલી બોલીને
હું હું બટન નાખ હાું તે મજા લે કે ના બહુ સારું હોય છે તમને એક જ વાર ખાવાનું પડે અને હું કેવી રે તે બટન ખઉ ત્યાં પછી ખબર પડી કે તે પાણી પુડીને બટન કહેવાય.
આપણને પસંદ છે, આપણને ભાવે છે, આ બધું પણ કોઈ બોલે ને કે વિચારીએ છે અલાહ શું ખાય છે, ખબર નહ પડતી.
ખબર નથી પડતી હ ખાવાની હતી, તે બટન કેવાય તે શર્ટ ઉપર લાગે
હ ત્યારે અહં પણ મને બધું અચરજ નથી લાગ્યું. કે મને ખબર હતી કે મારા સાથે જોડે થઈ ગયું હતું કે આ બટન ગાાવ ત્યારે અહીંયા ફલકી ખાાવ
ફુલકી ફુલકો ફૂલકો કા ફૂલકો કા
જયારે હું મારા પિયરે જાઉં ને મારા બાળકો બોલે કે એ ફુલકી ખાવાની છે, ફુલકી ગવાની ત્યારે બધા લોકો હાસ હાસ્ય પાડે છે.
હા હુ મારી નાની ના ઘેટ જાઉં છું, ને તે મતલબ મતલબ ગુજરાતમાં તો વર્ટ થોડો વ અલગ છે, ને મતલબ પેલા રાજસ્થાન જ જ રાજસ્થાનમાં મતલબ આટલે પાનીપુરીની પકોડી કહેવાય છે. અને પેલે પાણીપુરીને પ પતાશા ને આ બધું કેહેવાય છે રાજેશન રાજસ્થાનમાં તો, હા